હેલો
હા બોલો ભાઈ મજામાં
હા મજામાં તમે કેમ છો ભાઈ ટાઈમ નહી રહેતો ભાઈ
ટાઈમ નીકળવો જોઈએ
પણ આખો દિવસ એગ્રીિકલ્ચરમાં જાય છે એવું કરવાનું ફાર્મિંગમાં જાય છે
આખો દિવસ ફાર્મિંગમાં જાય છે એમ
કરવાનું
બરાબર છે ને તો ફાર્મિંગ તો
ફાર્મિંગ કરશો તો આપડે બધા લોકો ખાશું ને
સાચી વાત છે સાચી વાત છે
ફર્મીને કરવાના તો પછી કોઈ નહી ખાવાનું ભ આઉટ આઉટ ઓફ કોન્ટ્રીથી મંગાવવાનું આપણું બધું આનું
સાચી વાત છે સાચી વાત છે ફાર્મિંગ કરશું તો બધા ખઈશું નહીં તો શું ખઈશું આપડે હે ને
કઈને ખાવાનું પોળા પોળા પીવું જિંદગી જીવવાની એ આપણા બિસ્કીટ નાને પડો
શું કહો છો
પુડાપે કઈ જિંદગી જવાની છે ભાઈ એ આપણા નનો છોકરો ખા છે
બરાબર છે બરાબર છે તો તો હવે તો ફ્રી થઈ ગયા છો ને કે હજુ ફારમિંગ જ ચાલુ
ના, ના, ના હવે અ હજુ કઉં ઇલેક્ટ્રિસિટી આઈ છે ભઈ. આ માટે છે ને એક અઠવાડો દિવસ આવશે, અને એક અઠવાડો રાત આવશે. તો હવે રાત-રાત તો ટાઈમિંગ છે, છ, છ તો વાગ્યે, છ તો બાર. તો પછી હવે ખે ફાર્મરમાં થાંબવાનું
શું કીધું
છ તો બાર લાાઈટ છે હવે ઇલેક્ટ્રિસિટી
હા
તો હવે ફાર્મર ફ્ ખેતમ જ થવાનું છે હવે બાર વાગેલુંગી
બરાબર
એવું
તો પછી હમ ફાર્મિંગમાં તમને આમ બહાર જવું પડે છે પેલું બધા પાક ને એવું બધું લેવા માટે જવાનું હોય કે પછી અ તમારા આવી જાય ત્યાં ને ત્યાં બધા
કોણ
બી ક્યાંથી લઈ આવો છો
એટલે?
એટલે જે ખેતી કરો ને જેમ કે પપૈયું છે,
હા.
તો પપૈયાને ઉગાડવા માટે બી જોઈએ ને પપૈયાના
હા. હા. બી નહી, રોપ આવે છે ભાઈ.
ડાયરેક્ટ રોપા જ લવો છો તમે એવું કરો છો, બ બરાબર.
ટ્વેન્ટી ટુ રૂપિયાની એક, ટ્વેન્ટી ટુ રૂપિયાની એક જાડ છે.
કેટલ બાવીસ રૂપિયાનું એક ઝાડ મળે છે. બરાબર. તો તમારે કેટલા પપૈયા ના ઝાડ છે?
પચાસ સાઠ હજાર.
કેટલા?
પચાસ સાઠ હજાર.
પચાસ સાઠ હજાર રૂપિયાને તમે પપૈયાને ઝાડ લીધ
હા. હા ઝાડ લગાવે છે એટલા તો અને એ ઝાડ કઈ જગતા નઈ ને પછી મરી જાય છેને પાછી પાછો હજાર બે હજાર ઝાડ મંગાયા છે હવે.
બરાબર. તો પછી તમે આ જે પપૈયા છે એ ક્યાં વેચો તમે?
હા.
પપૈયા જે
તો એ આપણા વેપારી આવે છે ને.
હા. હા.
પછી એ લઇ જાય છે.
અચ્છા એ ક્યાંથી લઈ જાય?
અહીં આપણા ફાર્મરમાં ખેતરમાંથી લઈ જાય છે. હા. ડાયક ફારમ ઉપર આવે. એમના લેબર લઈને, પછી એ બધું કરી લે છે ખાલી આપ આપણે પાણી પાની છે ને પાણી પીવાનું એ જ આલવાનું છે એમને
બરાબર.
બાકી બધું એ લોકો કરે. હા હે.
તો પછી એમ નહીં તમે આ પપૈયા છે, તે કઈ રીતના કયા ભાવે વિચાય કેવી રીતના હોય?
મનજે?
મતલબ કે તમે પપૈયા રેડી થઇ જાય તો જે અહ પેલા લોકોને આપો છો એ લોકોને કઈ રીતના વજન ઉપર આપવાનું
ટન એટલે દેખો એક કિલો એટલે એમ સો ગ્રામ એટલે એ હજાર ગ્રામ એટલે એક કિલો બરોબર.
હમ્મ.
તો એવા સો કિલો એટલે એક ક્વિન્ટલ.
બરાબર ટન ઉપર આપ
હમ્મ તો દસ ટન એ ટલે દસ ક્વિન્ટલ એટલે એક ટન.
ક્વિન્ટલ એટલે એક
એક ટન હા એક ટન થાય.
બરાબર બરાબર.
તો ટન પે બી આપાવે છે. અને અટલેફ ખુલ્લો બે આપવાય છે, પણ એ આમ આપણા મોટા મોઢા બગીચા છે ને
બરાબર.
ટન પતી આપે છે.
તો પછી શું ભાવ હોય ટનનો?
એ જો અવે દસ રૂપે ચાલતો હોય. દસ રૂપે કિલો પપય
હઅઅ.
તો એ દસ હજાર રૂપે ટન જાય છે.
બરાબર દસ હજાર રૂપિયે પર ટન તો આ સ તમારી હમ
અને એકાધાઉ પપૈયા જધા ખૂબ પટ્ટી પડેલ હોય પટ્ટી એટલે એ યલો યલો ડાક પપય પો મજે પાકવાની શુરૂઆત કરી છે એ એ પપૈ જે કાઢીય જાયને પછી તો આપડી સોલા ચાકીયા અયશર આવે છે ન
હાં, હાં.
એ બધી બાર જાય છે.
એ બધી?
ભરાઈ જાય છ.
બધી ભરાઈ
હં ભરી જાય ભરાઈ જાય બરોબર.
બરાબર, એમાં કેટલો માલ સામાય?
એટલા એનામાં આવે છ ન વીસ પચ વીસ તેવીસ જણ ન આવે છે વીસ તેવીસ ટન આવ છે.
વીસ થી તેવીસ
હા હા હા હા. એટલે પપૈયા ના પપ યાના ભાવ ચડ ઉતર કરે છે ને?
હા આ.
તો પછી એનામાં થોડું ફુલ નુકસાન થાય છે.
બરાબર બરાબર તો તમારે પચાસ તમારી પાસે પચાસ થી સાહીઠ હજાર છે ને ઝાડ તો? તો કેટલું આ બસો બસો ટન થઈ જતું હશે તમારે. કે વધારે થાય?
ના બસો ટન નહી થાય એટલું.
તો કેટલું તો
એકસો ત્રીસ એકસો ચાલીસ ટન થાય હાઇએસ્ટ હાઈએસ્ટ છે ને ભઈ
હા.
છે હમારો.
હોએસ્ટ એકસો ને પચાસ ટન થાય એમના?
હા.
એટલે એકસો પચાસ ટન થાય તો તમને એક લાખને પચાસ હાજાર મળે ને કેટલા મળે? ના ના એક લાખ પચાસ હાજાર હા એટલા જ થાય ને. એક ટન પર દસ હજાર છે બરાબર ને? એટલે એકસો પચાસ ટન કેટલા થાય? પંદર લાખ થાય?
હા, એક ટન ના ના ના ના ના ના ના પંદર ટન નહી બોલેયા મેં.
તો
વન ફિફ્ટી ટન વન ફિફ્
હા હા હા વન ફિફ્ટી વન ફિફ્ટી બરાબર છે બરાબર છે. ના ના એ તો મારા મગજ માંથી જ નીકળી ગી. અન પંદર લાખ રૂપિયા મળે બરાબર એક એકસો ને પચાસ ટન થાય તો. હ પણ એ આમાં તો ટાઈમ તો હશે ને પપૈયાને પાકતા કેટલો ટાઈમ લાગે?
પપ્પાને લાગી જાય ને ને આઠ નવ મહિના લાગી જ જાય છે ભઈ.
આઠ નવ મહિના લાગી
આવી જો આવી જો આજે અવે લગાડી તો આપડી જાન્યુઆરીમાં છે ને જાન્યુઆરીમાં કટિંગ આઈ જાય છે. કટિંગ એટલે માડ માડ
હા, સમજી ગયા.
કટિંગ એટલે આપડું તે ભઈ હુઈ કે છે માલ કાપવા લેબર આવે છે ને એને કટિંગ કે છે. લેવા માટે આવે છે એ કટિંગ કે છે.
બરાબર છે બરાબર એકસો ચાલીસ એકસો પચાસ ટન આવ તું એ તો સારું કેવાય તો તમારે
હા, તો એટલો તો એટલો ફાયદો થાય છે એના
હા, તો ફાયદો થાય છે તો તમારે કેવડી જમીન આમ કેવડી છે મો
એ એટલે છો એકડ માં છે.
છો એકર.
અ બીગા.
છ બીઘા છે એવું ને.
બીગાસ કે છે તઈ?
હ અમારે તો વીઘા બી આવે અને એકર બી આવે.
હા એકર છે એકર ચલો.
છો એકર એટલે તમારે સમજો ને તમારે આ બાજુની સાઈડ એટલે છો એટલે તમારે થાય ટોટલ હમ્મ બાર બાર બાર થી પંદર વીગા જેવું થાય તમારું આના એના વીગા ગણો તો.
ના ના ના છો એકડ છે ભઈ છો ભીગા છો ભીગા નહીં. એટલો બે ભીગા થાય છ એકર એટલે બે ભીગા થાય.
છ એકર એટલે કેટલા થાય
બેબીગા
બે વીઘા ના થાય છ એક એકર માં બે વીઘા આવે
એક એકરમાં બે ગ આવે છે
એક એકર માં બે વીઘા આવે એટલે તમારે બાર થી પંદર વીઘા જેવી જમીન થાય
એવું
હા તો તમારે ટ્રેક્ટર બેક્ટર બધું
હા ત્રણ ટક્ટર છે આપડી
ત્રણ ટ્રેક્ટર છે આ આમ ફાર્મિંગ કરવાની મજા આવે સારી
મજા આવે પણ છોકરીઓ કોઈ હલતું નહીિ
છોકરીઓ નહી આવાલતા ને
એના માટે મારે બી જોબ કરવું પડે છે
બરાબર છે શું જોબ કરો તમે બીજું
જોબ નહી કરતા પણ ઘરેના બહુ દિમાગ ખાય છે ઘરે નહી રવાનું આપડે
હા સાચી વાત છે અત્યારે ખેતી કરતા હોય એટલે લોકો છોકરીઓ આપે નથી બરાબર ને
જ આજે આજે છોકરો પણ ચાલુ કરી દીધી હોય ને શઆત.
હા.
તો આજે જ અમારા ગામના કઈ છોકરા છે એમને. ઇન્ટરેસ્ટને છે એજ્યુકેશનમાં.
શું છે.
એજ્યુકેશનમાં ઇન્ટરેસ્ટ નહીં છે એમને.
અચ્છા એની એજ્યુકેશન માં ઇન્ટરેસ્ટ નથી.
એટલે એમનું ધ્યાન નહીં બરાબર.
બરાબર છે.
પછી એ લોકો ડાયરેક્ટ ફાર્મિંગમાં લટકી જવાના.
બરાબર છે.
હમ્મ આવું છે ભાઈ હમારી કંપ
તો તમે કેટલું ભણ્યા છો?
અમે કઈ નહીં હવે ડિપ્લોમા લીધું છે ટેન્ટની અંદર.
ટેન્થ પછી ડિપ્લોમા કર્યું છે એમને બરાબર. છે.
નાઇન્ટન્ટટી ફોર પારસેન્ટન્ટ આવેતા.
ડિપ્લોમા કરીને પછી તો સારી એવી જોબ મળી જાય.
હા, ડિપ્લોમા કરીને આપડે કશું ભનવાનું છેને આગળ. ડિપ્લોમા કરીને કશું બની લેશુ ને આપણ.
હમ્મ.
જૈસે કે ઇક્ટ્રિકલ ન્જિનિયર બરોબર છે ને.
એન્જિનિયર બની શકતા તા. બરાબર છે પણ હવે ફાર્મિંગમાં કેવું છે ફાર્મિંગ કરો તો એના જેવું તો કોઈ બી નથી. બરાબર. કઈ વાંધો નહી ભાઈ મને કોલ આવે છે હું પછી કરું તમને હે ને.
લે છે.
છે ઓ